હાલો.
હેલો ઓર મયુરભાઈ કેમ છો?
મજામાં.
પછી ફરી પછી હાલ મે પણ મજામાં જ છે તમે કેવો?
આજનો ટોપિક આપણ ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ
ઓકે તો ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગમાં હુ છે?
ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ વિશે તો મારા વિચાર કરવા માટે આપને સામે બોલવાનું જે આપને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ
ચાલો ઠીક છે. તમે શે શેના પર બોલશો? ઓનલાઈન ઉપર બોલશો કે ઓફલાઈન ઉપર બોલશો?
ઓનલાઈ ઉપર.
તમારે પ્રમાણે હું છે? ઓનલાઈન હારું છે કે ઓફલાઈન હારું છે?
ઓનલાઈન હારું જ છે. ઓનલાઈન શોપિંગ એવી પ્ર પ્રક્રિયા છે જ.
જ્યાં ગ્રાહક ઇન્ટરનેટ દ્વારા પોતાની જરૂરી વસ્તુઓ ખરીદી કરે છે.
હમ્મ.
કિરાના, કપડા, મોબાઈલ
હમ્મ.
દવા
હમ્મ-હમ્મ.
હમ્મ. ઘરની વસ્તુઓ ધી પહોંચ પહોંચી જાય છે.
લેકિન ઓનલાઈનમાં તમે કાંઈક ખોટું મળી ગયું એ જેમે તમે ગમતું નહીં હોય એ મળી ગયું તો હેમાં હું કરી શકો? ઓફલાઈનમાં તો તમે જઈને તરત ચેન્જ કરી શકો. આ જે તમે જોય એજ તમે
રિટર્ન પોલિસી હોય છે ને.
એ તમે ટાઈમ તો લે હે ને સાત દિવસ માટે. એક ટાઈમ તો લે હે. અને ઓફલાઈનમાં હું છે તમે તરત જ જઈને ચેન્જ કરી શકો. અગર તમે ઓનલાઈનમાં બિચારો કે દવા ઓર્ડર કરી થઈ ગઈ. અને તમે મળી ગયો. અને-અને તમે એમનું ડેટ એક્સપાયર છે. તમે હુ કરી શકો? ઓફલાઈનમાં તો તમે જયારે લેવો ત્યારે જ તમે ડેટ પણ ચેક કરી શકો. અને અગર તમે એ નથી ગમતી તો તમે રિટર્ન પર કરી શકો. ઈ મેં માનુંક તમારો ઓન ઓનલાઈનમાં થોડુંક ઓફર મળે, થોડુંક ડિસ્કાઉન્ટ મળે. એ મેં તમારી વાત માનું.
ઓનલાઈન શોપિંગમાં તો ઘના ફાયદા છે. સૌથી પહેલો ફાયદો સમયની બચત છે. આપને ટ્રાફિકમાં જવાની જરૂરત નથી. બીજો ફાયદો છે કે એક વસ્તુ ઘના બ્રાન્ડ અને ભાવની તુલના કરી શકો છે.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ.
ઘણી વેબસાઇટ પર ડિસ્કાઉન્ટ, કુપન અને વિશેષ ઓફર પણ મળે છ. છે, ઘર બેટા આરામથી ખરીદી કરો.
હમ, હમ. ઓનલેઈન શાપિંગમાં. બધા માણ મને શું લાગે, બધા ઓનલાઈન શોપિંગ બધા માણસ ઓનલાઈન શોપિંગ કરીને, આડ શું થઈ જાય.
હમ.
ઓફલાઈનમાં તમે નીકળશો, તમારું થોડુંક વોકિંગ થશે જોગિંગ થશે. તમે બહાર ન ફ્રેશ એર લઈ શકો, બે માણસ તમે મળશે. તમે વાત કરો. શું છે? ક્યાં શું થતું છે? ક્યાં પેલું તમે મંદિ માનો. તમારું કઈ દવા લેવું છે, તમારું બીપી નું દવા લેવું છે. એ અત્યારે અહિયાંથી થોડુંક તમારું બસો મીટર જેવું છે. તો બસો ચાલીશ. બચ્ચી મંદિર આવે, ગાર્ડન આવે, ટેમ્પલ આવે, ગુરુદ્વાર આવે તમે
બરાબર.
દવા તો લીધી. અને સામે તમે થોડુંક ફસા લીધી, તમે દર્શન કર્યા. માતારાણીનું, હનુમાન દાદા નું, અને ગાર્ડન વોકિંગ ક રાટ સેહત પણ બનશે. તમે શ્વાસ પણ સારું સારું રહેશે, અને જેવી રીતે ઓનલાઈન છે, હતીવી રીતે ઓફલાઈન પણ છે. ઓફલાઈન મને તો લાગે, બઉ બધા બેનિફિટ છે, આમાં કઈ નુકસાન વાળા છે, તો છે ભાગ્યા. ઓનલાઈનમાં મને લાગે કે ઘણા બધા નુકસાન છે. એમાં ફ્રોડ નું ચાન્સીસ છે, અને
પણ
ક્યારે ક્યારે તો. મને લાગે કે, આ જે વસ્તુ છે એજ સેમ આવશે કે નહી આવશે. તમારો શું વિચાર છે? તમે કયો.
બરાબર છે. પરંતુ ઓફલાઈન શોપિંગમાં બી તો સમય વધારે લાગે છે. આપણ જેવા. તો ટ્રાફિક લાગે, પાર્કિંગ નો પ્રોબ્લેમ થાય.
હા.
હમ.
હમ, એતો વાત છે તમારી. લેકન આપડે, તો ચલીને વોકિંગ કરીને જવાનું છે ને.
બધી વસ્તુ તો એક જગા પે નઈ મળવાની. ઓફલાઈનમાં ખુબ ફેરવો પડે છે, આપને હ. ક
એ પણ વાત છે, તમારી છે. ઓનલાઈનમાં તમે બતાવો, ઓનલાઈનમાં બધું એક જગા મળી જાય નહી.
એક જગાજે, તમે એક જ આપનો. આ જો એ એમેઝોન છે. ફ્લિપકાર્ટ છે એવા એપ છે ને તેના પે બધું વાળા તો મળી જ જાય.
મને તો લાગે તમારામાં ટાઈમ બઉ વેસ્ટ.
હમ.
ટાઈમ બઉ વપરાય તમારા ઓનલાઈનમાં, તમે એક વખત ચાલુ કયારા. તો કોઈ નોટિફિકેશન આવી ગયું. તો નોટિફિકેશન આવેગ તો. સમજી લો તમારું ઇન્સ્ટાગ્રામ ઓન થઈ જશે તમારું રીલ જોવાનું સ્ટાર્ટ થઈ જશે. અને તમે રીલ જોશો, તમારું અડધો થી બે કલાક એમાં વગડશે. એક રીલ જોઈને તમેક્રાઈબ કરશો સ્ક્રાઈબ કરશોક્રબ કરશો. મારે પ્રમાણે તો તમારું ઓનલાઈન શોપિંગ તો જારો ઓફલાઈન થી વધારે હારવું.
હમ. આજ તો ઘણા વ્યાપારીઓ ઓનલાઈન અને ઓફલાઈન. અને રીતિ વ્યાપારી કરે છે, ગ્રાહકને પણ સુવિધા મળે છે અને વ્યાપાર
હ હા.
વ્યાપારી લોકો પોતાની વેબસાાઈટ તૈયાર કરીને ના બે વસ્તુ વેચે.
ઓહ. લકન લકન લકન. મેં એક પોઈન્ટ વાળ વાત ક હ તમે. તમે પણ એગ્રી કરશો મારી હાથે, કે આ તમારી વાત હા સુરજભાઈ આગર ઓનલાઈન તમે શોપિંગ કરો. નેટ જ નહી ચાલે તો તમે શું કરી શકો. નેટવર્ક જ નહી જોય નેટવર્ક જ નથી તો તમે શું કરી શકો એ બતાવો ને તમે. ત્યારે હું કરશો?
વાત છે.
ના તમે જ કેવ. એ તમારા એરિયામાં નેટવર્ક ન ટાવર ગીરી ગયું. નેટવર્કમાં ક ઈસુ આવી ગયું, અર્જેન્ટના જ ક થી કઈ ઝોમેટો થી ક સ્વિગી થી મંગાવો છ તને બહ ભૂખ લાગી છે તમે ચલો. બ્લિંકીડ ઝોમેટોથી મંગાવવાનું છે, તમે શું કરશો? એ ત્યારે ચાલશે કે નહી ચાલશે એ તમે મને ત્યારે તમે ખાલી એક જ તમા ત્યારે તમે ખાલી એક જ એક જ ચીજ કામ આવશે, ઓફલાઈન શોપિંગ.
હા.
ચાલી ને જવાનું રેસ્ટોરન્ટ યયાદ કિરાના શોપ ને બાજીવાડા ના શોપ પાસે. જે પણ લેવું હોય તમે, એ ખરીદવાનું બાય કરવાનું, અને લઈ આવવાનું અને ઘરે બનાવીને. ખાવાનું એ પણ નથી કરવું તો બાજુમાં રેસ્ટોરન્ટ છે જે છે. એ ઓફલાઈન જાય ને જમી ને હરખી રીતે દાાલ ભાત ખિચડી નહી તો શાક નહી તો રોટલા એ બધું જમીને હરકી રીતે આવવાનું છે.
હમ આપ બતાવ તમે હું કરશો
ઓનલાઈનમાં તો બસ મોબાઈલ ફીચ થાય બધું તમે કઈ રહ્યા ઓફલાઈન ઓફલાઈનમાં તો ઘણા ફાયદા છે. તમે ચાલીને જઓ તમારી એક્સરસાઇઝ ભી થઈ જાય
હા બે માણસ તમે મળી જશે વાત કરવા વાળા તમે નહી ઓળખો તો પણ એ તમારી વાત કરતા કરતા એ લાગે કે આ તો આપડું મિત્ર જ છે
હમ ન આ મિત્ર બને છ ત્યાં
અને વાત કરતા કરતા એ પણ ખબર પડી હશે કે પેલા એમના હગા વાળા અને મારું હગા વાળું એક જ છે. એ બે ઓળખે છે તો આપડે કેમ નહિં અને એમ તો વાત જ કરતા કરતા બઉ બધા આપડા બિઝનેસ નું પણ વાત કરી રહી કઈ આ પેલા પેલી બાજુ આ અહિયાં એક્સિડેન્ટ થયું એની પણ વાત થઈ જશે ઓનલાઈન માં તો આ બધું ની થાશે
ઓનલાઈન માં તો તમને સમજવાનું જ નહી ને ક્યા થઈ રહી આજુબાજુ આપના એરિયામાં હા તો તાજી ન્યૂઝ તમને લગે જ માલુમ પડી જાય બહાર નીકળ્યા ગયા ને બાર
હા
આ ભી એક ફાયદો છીએ હમ ઓનલાઇન શોપિંગ ન ભી ફાયદો છે.
હ ઓફલાઈન શોપિંગ વધારે વધારે સારું છે. હા મેં એ માની શકું કે તમે ઓનલાઈન શોપિંગમાં ક્યારે ક્યારે જો જ્યારે થોડુંક મોસમ ખરાબ થાય લાઈટ નથી પહેલા થોડોક તડકો વધારે છે કે ઠંડી વધારે છે તમે ઓનલાઈનમાં કરી શકો ઓનલાઈનમાં તમે કરશો તો ઘર થી બહાર નીકળવાની જરૂરત નથી તમે જે પણ ઓર્ડર કરવું છે ઓર્ડર કરીને તમારા ઘરમાં આવી જશે મારે પ્રમાણે ઓનલાઈન પણ હારું છે અને ઓફલાઈન પણ હારું છે તમારી પ્રમાણે બોલો
ટેક્નોલોજી આવડા લેલી છે તો મારા મથે તો વાપરાવ જો હોઈ છે બેવ વાર ઓનલાઇન ટેકનોલોજી ભી વાપરો હતો તમે ઓફલાઈન ભી બાકીને વસ્તુ કરું
અરછા હા હા હા આ વાત તમારી સાચી છે. ચાલો ઠીક છે આપડે પછી મળીએ ઓકે ચાલો
હા